અવાજ આવી રહ્યો છે મારો હા તમે એક દિવસ પેલી રેલ મોકલાવેલી હતી પેલું ક્યુટ ક્યુટ કૂતરા વાળું હા તો એક તે વાયરલ થઈ રહ્યું છે
હા મેં જોય હતી ત્રણ ચાર દિવસ પહેલા એ મોકલી હતી પણ મેં અત્યારે છેલ્લા ત્રણ દિવસ થી મારા ફોન માંથી ઇન્સ્ટાગ્રામ સ્નેપચેટ અને ફેસબુક બજ ડિલીટ કરી દીધું છે
ડીલીટ કરી દીધું તમે પાગલ થઈ ગયા કે શું તમારા હજારો ફોલોવર્સ છે તમારી ડેલીની સ્ટ્રાઈક તૂટી જશે તમને એવું નથી લાગતું દુનિયાથી તમે પાછળ થઈ જઈ રહ્યા છો
ઉલ્ટાન મને એવું લાગે છે કે હવે હું સાચી દુનિયાની નજીક આવી રહ્યો છું તું પોતે જ વિચાર તારી સવાર કેવી રીતે પડે છે એારમ વાગે એટલે ફોન હાથમાંલવો એલાર્મ બંધ કરીને સીધા નોટિફિકેશન ચેક કરો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ઈમેલ અરે આપણે આખો હજુ બરાબર ખુલી પણ નથી હોતી અને આપણા મગજમાં આખી દુનિયાનો કચરો ભ ભરવા લાગે છે સવારની એ શાંતિ એ તાજી હવા અનુભવના બદલે આપણે શું કોઈ પણ કોઈ કોને કઈ પોષ મૂકી એ જોવામાં વ્યસ્ત થ જઈ છે શું આ ગુલામી નથી આપણે ટેકનોલોજી માલિક હતા પણ આજે ટેકનોલોજી આપણી માલિક બની ગઈ છે
અ તમે વધારે પડતું વિચારી નથી રહ્યા સોશિયલ મીડિયા થી આપણે આપણને ફાયદો થાય જ છે ને આખી દુનિયામાં શું ચાલી રહ્યું છે કયો નવો રેકોર્ડ આવ્યો છે દેશ દેશની ખબરો બધું જ એક જ ક્લિક પરથી મળી જાય છે આજના જમાનામાં અપ ટુ ડેટ રહેવું કેટલું જરૂરી છે
તારી વાત સાચી છે કે માહિતી મળે છે પણ એ માહિતી કેવી છે શું એ માહિતી આપણા જીવનને આગળ વધારવામાં મદદ કરે છે આજે સોશિયલ મીડિયા પર ન્યૂ ટકા કન્ટે માત્ર અને માત્ર કચરો જ છે જે આપણે કિમથી સમય બગાડે છે તું અપ ટુ ડેટ રહેેવાની વાત કરે ને આપણને એ ખરેખર હોય છે કે અમેરિકામાં કોયો ઇન્ફ્લુઅન્સ છે ક્યાં ફરવા ગયો પણ આપણી બાજુ ના ઘરમાં રેતા પાડોશી બીમાર છે કે નહીં એ પણ આપણને ખબર નથી હોતી હા અપ ટુ ડેટ જીવન સોશિયલ મીડિયા એ આપણને ગ્લોબલી તો કન્ટેન્ટ કરી દીધા પણ લોકલી આપણને સાવ એકલા પાડી દીધા શું કેવા વાત પર તમારું
હા એ વાત તો હું પણ નોટિસ કરું છું હું ક્યારેક વાંચવા બેસું છું છું તો દર પાંચ મિનિટ વોટસએપ ચેક કરવાનો મન થાય છે કોઈ ન મેસેજ ન આવ્યો હોય તો તો એ સ્ક્રીન ઓન કરી ઓન ઓફ કર્યા કરું છું
હા બસ આજ હું તને સમજવા મામાંગુ છું આ કોઈ સામાન્ય આદત નથી આ એક સાયકોલોજીકલ ડિસીઝ બની ગઈ છે જેની ઞની ભાષામાં ડોપમે લૂપ કહે છે આ એપ્સ બનાવનારી સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ સાયકોલોજીિસ્ટને હાયર કરે છે કેમ એને હરકોચ જેથી એવું મેકેનીઝમ બનાવી શકાય કે યુઝર ફોન ના છોડી ના શક્યા ઉદાહરણ તરીકે તું લે શકે ઇન્સ્ટાગ્રામ એક વાર ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરવા બેસે એક કલાક થી અડ ધો કલાક વગર છુટ્ટુ નથી બરાબર જે ફોનમાં ટીંક કરી નોટિફિકેશન આવે. એટલે આપડા મગજમાં એક કૂત કૂતુહલ જાય આપડા ફોન ઉઠાવીએ સ્ક્રોલ કરીએ અને મગજને એક સેકન્ડ નો આનંદ મળ્યો. પણ એ આનંદ શણિક હોય છે એનાથી આપણી એકાગ્રતા સાવ ખતમ થઈ જાય છે. પહેલાના સમયમાં લોકો કલાકો સુધી એક ચીતે વાંચી શકતા કોઈ ન કમ શીખી શકતા આજે આપણો અટેન્શન પાન એક સોનાની માછલી કરતા પણ ઓછો થઈ ગયો છે. જો કોઈ વિડીયો પંદર સેકન્ડ થી મોટો હોય તો આપણે તેને તરત જ સ્કીપ કરી દઈએ. છીએ આપણે ધીરજ સાવ કૂટી ગય છે આનામાં તું ઉદાહર તરીકે તું લઈ શકે ઇન્સ્ટાગ્રામ નો જે ઉધારતા ના આપું તું ઇન્સ્ટાગ્રામ પર ત્રીસ સેકન્ડ રીલ હોય તેને તો એકદમ ધ્યાનપૂર્વક જોઈ શકે છે બરાબર પણ જો એ જ રીલ તારા પાસે એમ બે મિનિટ કે એક મિનિટ કરતાં વધારે તો તું એને ટેક્સમાં જોઈ છે કા તો એને સ્કીપ કરી દેય છે. બરાબર છે કે ખોટું છે આ વાત.
હા એ વાત તો એકદમ સાચી છે મારી એક્ઝામ આવી રહી છે હું અડધો કલાક પણ સતત ધ્યાન આપી શકતી નથી પણ આમાં સોશિયલ મીડિયા ન જ વાક કેમ? લોકો ક્યાંક પોતાની ખુશીઓ શેર કરે છે એમાં શું ખોટું છે.
અરે ખુશીઓ શેર કરવી ખોટી નથી પણ ત્યાં જે દેખાય છે એ બધું સાચું નથી હતું. આજકાલ લોકો સોશિયલ મીડિયા ની અંદર એઆઈ એઆઈ નું પયોગ કરીને બધું બઉ ખોટું બતાવી રહી છે સોસીયલ મુ એ માત્ર લોકો પોતાના જીવનની સૌથી સુંદર અને ફિલ્ટર કરેલી ક્ષણો ત્યાં મૂકે છે કોઈ દિવસ પણ કોઈ પોતાનો રડતો ચહેરો. પોતાનો સંઘર્ષ પોતાની નિષ્ફળતા એ ઘરમાં થતા ઝઘડા પોષ નથી કરતું. પણ તકલીફો ક્યારે થાય છે જ્યારે સામાન્ય માણસ પોતાના રોજિંદા કંટાળક જીવનની સરખામણી પેલા ઇન્ફનસ ઇન્ફનસને જોએ છે ને અને ફિલ્ટર વાળી જીવન સાથે કરવા માંડે છે. છોકરા છોકરીઓ લઘુતા ગ્રંથિ નો ભોગ બને છે એમને એમ થાય છે કે હું સુંદર નથી દેખાતી. મારી પાસે સારા કપડા નથી હું કેમ આટલો હું ગરીબ છું હ સર તમણી માણસને અંદરથી ખોકડો કરી નાખે છે અને ડિપ્રેશન તરફ તે ફેરે છે ઇન્સ્ટાગ્રામ પર જેના લિયન ફોલોવર્ષ હોય છે ને એવા લોકો પણ અંદરથી ભારે એકલતા અનુવતા હોય છે ઉદાહરણ તરીકે મોટા મોટા ઇન્ફલુઅન્સ જોઈ શકે છે કે જે એક ઇન્ફ્લુન્સે આજે આ ગાડી લીધી તો ઇન્ફ્લુઅન પેલું ઇન્ફલુન્સ કે મારે આના કરતા ઉપર ની ગાડી ને મોડલ લેવું છે સાચું છે કે ખોટું છે?
હા સાચી જ સાચી જ આ વાત તો એકદમ સાચી છે ગયા અઠવાડિયે મારે સ્વઝરલેન્ડ ના ફોટા મૂક્યા હતા તો મને પણ અંદર થી એવું થવા માંડ્યું કે મારી લાઈફ કેટલી બોરિંગ છે હું ઘરે બેસીને બસ ભાણીયા જ કરો છું.
જોયને આજ આભાસી દુનિયાની જાળ છે આપણે આપણી વાસ્તવિકતા ભૂલીને બીજાના ખોટા કપકા પાછળ દોડી રહ્યા છીએ તું વિચાર આપણે છેલ્લે ક્યારેથી શાંતિ બેઠા હતા. કઈ પણ કરીયા વગર બસ શાંતિ થી કુદરતને જોતા પક્ષીઓ નો અવાજ સાંભળતા અને આપ પણા ઘરના વડીલો સાથે બેસીને જૂની વાતો કરે યાદ પણ નહી હોય કારણ કે જેવી આપણને બે મિ મળે એટલે આપણા હાથમાં કિસ્સામાં જાય અને ફોન બહાર આવી જાય છે આપણને એકલા રેતા જ નથી. આપણે આપણી જાતથી ભાગી રહ્યા છીએ વડીલોની વાત કરીએ તો પેલા દાદા દાદી વાર્તા કહેતા સંસ્કાર આપતાં. અચ્છા દાદા દાદી પણ વહોટ્સઅપ પર યુનિવર્સિટીના ફેક ન્યુઝ ફોરવર્ડ કરતા વ્યસ્ છે. અને છોકરા ઓનલાઈન ગેમ્સ રમવામાં સંબોંધોની જે હૂફ હતી એ આ ડિજિટલ વાર્સ ખાઈ ગયો છે એમાં તું ઘણું બધું આજકાલ જીવ લઈ શકે જે મોસ્ટલી જે શિક્ષટી એજ અબાવત હતી પણ અત્યારે સ્ટેટસ એવું મૂકે છે જે વાર્તા કહેતા હતા ત્યાં યુટ્યુબમાં ચલાવે છે
હા આ તો એકદમ સાચી વાત છે કે આજે આપણે એટલા બિઝી થઈ ગયા છે ને કે આપને બે મિનિટ માં ફોન મળે ને એટલે આપણે ફોન યુઝ કરે છે પણ એનો ઉપાય શું આપણે ડિજિટલ યુગમાં રહીએ છીએ તો સુ ફોન ફેંકી ન પણ તો ફોન તો ફેંકી ન દેવાય ને અ પ્રોફેશનલ લાઈફ સ્ટડીઝ બધી જ વસ્તુઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે
હા એ તારી વાત સાચી છે હું એ નથી કેતો કે હિમાચલ પર જતા રહીએ અને નદી માં ફેંકી દઈએ ટેકનોલોજી એક બહુ સારું સાધન છે જો એ તેનો સાચો ઉપયોગ કરવામાં આવે તો પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે સાધન આપણો માલિક બની જાય છે આપણે બિજી ડિટોક્સ અપ અપ અપનાવવાની જરૂર છે સૌથી પહેલા તો બધા બિનજોન બિનજોટફિક લોકેશન ઓફ કરી દવ દિવસ માં એક એવા સમય નક્કી કરો ધારો કે સાંજે સાત થી નવ જે નો ફોન ટાઈમ હોય એ સમયે ફોન બિજા રુમા માં મુકી દેવાનો જમતી વખતે સ્ક્રીન સામે જોવાની સૌ બંધ કર જોઈએ કારણ કે એનાથી આપણું પાછું અને માનસિક સ્વાસ્થ બંને બગડે છે અઠવાડિયામાં એક દિવસ જેમ કે રવિવારે સોશિયલ મીડિયા ફ્રી ડે રાખવો જોઈએ એ દિવસે પુસ્તકો વાંચવા મિત્ર લોકો ને મળવા જ‌ઉ ગ્રાઉન્ડ પર જઈને કોઈ રમતો રમી અથવા કોઈ નવું આજ શીખો આપણી પાસે સમય જ સમય છે બસ આપણે એ સમય રીલ સ્કોલ કરવા બેઠ નકી છે જો રોજના માત્ર ત્રણ કલાકનો સ્ક્રીન ટાઈમ પણ ઓછો કરીએ ને તો વર્ષના એક હજાર કરતા વધારે કલાકો બચે વિચાર એક કે એક હજાર કલાકમાં આપણે કેટલા નવા સ્કીલસ શીખી શકીએ જ્યારે કે વિડીયો એડિટિંગ છે ફોટો ફોટો એડિટિંગ છે પછી ક્રાફ્ટ બનાવવાનું છે બહુ બધા સ્કીલ છે જે આપણે હજારો કલાકની અંદર શીખીને આપડે પોતાનું એક બિઝનેસ સ્ટાર્ટઅપ પણ કરી શકીએ અને આપણામાં સ્કીલ પણ શીખી શકીએ છીએ
હા અરે અરે બાપરે વર્ષના હજાર કલાક મેં મેં આ રીતે તો વિચાર્યું જ ન હતું તો તમારી વાત સાંભળીને આજે મારી આંખો ખુલી ગઈ છે હું પણ રીલ્સ ની અમાયાવી દુનિયામાં ફસાઈ ગઈ હતી
હા બસ સમજાય એજ મોટી વાત છે આપણે આપણી જિંદગીના ડ્રાઈવરો પોતે બનવાનું છે સોશિયલ મીડિયાની અગરી તમને આપણી જિંદગી નક્કી કરવા નથી દેવાની સ્ક્રીન નાની છે પણ એને આપણે દુનિયા બહુ સાંકળ કરતી દી છે જયારે તું ફોન નીચે મૂકીશ ને ત્યારે તને સમજા શકે બહારની વાસ્તવિક દુનિયા કેટલી સુંદર જીવંત અને અદ્ભુત છે
હા હા જો મે મારો ફોન આજે મે મારો ફોન સ્વિચ ઓફ કરી દેવા અને હું એ મારી ડાય મારી અ ડાયરીમાં અમુક જે મારી જે અડધો કલાક થી શાંતિ થી બેસી ને હું જે પણ મારા મનની છે વાત છે એ હું લખીશ અને સ્ક્રીન સ્ક્રીન સ્ક્રીન થી ઓછો મતલબ સ્ક્રીન નો ઓછો ઉપયોગ કરીશું આજે મે આજે મેં તારી જોડે અડધો થી અડધો કલાક શાંતિ થી વાત કરી તો મને બધી જ વાતો શાંતિપૂર્વક સમજ પડી ગઈ હવે હું પણ આ વસ્તુ તું એનું ધ્યાન રાખી અને ફોન ન ઓછો યુઝ કરીશ તો તમારી તો છે ને મને પણ આ ફોન થી મતલબ દૂર રહેવાનું એક એ રહેશે અને હું પણ મારી થોડી સ્ટડીઝ અને મારી જે ક્રાફ્ટ ને એ બધું તમે જે કહ્યું એ પ્રમાણે હું મારી જ રીતે આગળ કરતી રહીશ
અરે વા તને આ વાત સાંભળીને બવ સિરિયસલી લીધી.
હા
લવી જ પડે
તું પણ નવી સ્કીલ શીખજે, એ કરજે ટાઈમ ફોટો સ્ક્રીનમાં આપવા કરતા આગળનું નવું કઈ શીખ અને કર
હા, ચોક્કસ તો ચાલ તારી જોડે ચાલો તમારી જોડે વાત કરી તો મને આ મોબાઈલ ન યુઝ અને તેનું જે પણ તમે કહ્યું, એ ખુબ સારી રીતે સમજ પડી ગઈ. તો આવા જ કોઈ ટોપિક સાથે આપડણે પાછા મળીશું આવજો.
હ છે,